હા. બસ કઈ નહી હાલ તો જમીને બેઠા છી.
એ હવે મારો અવાજ કમ્પ્લીટ આવે
હાવ
બસ તાર સુું જુવો બીજો અરે
બીજું કઈ નઈ જોયતું
હમ તને રાતે ફરવાની ઈચ્છા નઈ થતી કોઈ મસ્ત જે પહાડો વાળા વિસ્તારમાં નાઈટ કેંપિંગ કરવા મજા આવે જે ઓલું આપણે હું હમણા તમાર કઈક વાઈબ્રેટ ના થતું એવો અવાજ આવે છે.
હવે ની આવે
હા બંધું એટલે હું એમ કેતો હતો કે જે અમુક જે કરતા હોય ત્યાં હું કરે ખબર કે જે બાર જે પહાડ વાળા વિસ્તાર હોય એ કે જે મોટા મોટા પહાડ હોય જયા રાતે નાઈટ કેમ્પિંગ કરતા હોય એ અને અહિયાં એવું હા અવાજ આવતો તો પણ નથી આવતો હવે એટલે ની અલગ અલગ પ્રકારની નાઈટ કેમ્પિંગ કરતા હોય કે જેમ અમુક એવા ભૂત વાળા જે ગોસ્ટ વાળા વધારે કરતા હોય પછી અમુક જગ્યાએ જે જે સૌદર્ય સુંદર ભરી હોય એવી જગ્યાએ તમે કદાક એક યુટ્યુબમાં ચેનલ છે કરીને તે પણ ઘણા એવા વિડીયો બનાવે છે. નાઈટ કેમપિંગ ના પછી ઘણી બધી જે એવા એવા લોકો છે જેમને ઘણા બધા ઇન્ટરેસ્ટ હોય છે કે જે નાઈટ કેમ્પિંગ કરે બાર પહાડો માં ફરવાની ઈચ્છા ધરાવતા હોય. જેમ કે ગિરનારના પહાડો છે પછી અલગ અલગ જે જંગલો છે તેમાંથી નાઈટ કેમ્પિંગ કરવાની મને તો ખુબ જ મજા આવે. અને ત્યાં જે રહેેવાની પણ રાતે તમે રહો ને તો અલગ જ મજા આવે. મેં તો હજુ બધી કરેલ નથી પણ મારું એક સપનું છે કે એક વાર નાઈટ કેમ્પિંગ કરવાનું જેનાથી મને ખુબ જ જે આપણે પરમ શાંતિ નો અનુભવ કરીએ અને બધી જ જે પીડાઓ છે તે ભૂલી જઈએ એવું મને લાગે શું કેવું તમારું તમને મજા આવે
હા હા નાઈટ કેમ્પિંગ તો જે તમે વાત કરો છો એટલે એટલી મજા આવે ને પરંતુ તે સમયે આપણે એવી સાવધાની પણ રાખવી પડે. કારણ કે એક એને એક અનોખો એકદમ આપડો યાદગાર અનુભવ બની જાય નાઈટ કેમ્પિંગ જે આપડે કરીએ ને કારણ કે ત્યાં આપડે એકદમ શહેરનો જે ઘોંઘાટ હોય ત્યાંથી દૂર ને ગુજરાત ની એવી ખુલ્લા આકાશમાં આપણે જઈએ અને ત્યાં આગળ આપડે રાત પસાર કરીએ તો એકદમ મજા જ અલગ છે. આપણે હું તો કહું કે એ વર્ષમાં આવા જે કેમ્પિંગ જે પેલા પ્રવાસો હોય ને એવા કરવા જોઈએ કે જેનાથી એકદમ મસ્ત જ આપણને એવું ફિલિંગ થાય અને આપડે જો પહાડ વાળા વિસ્તારમાં જઈએ તો ત્યાં સાંજ પડતી હોય એટલે સનસેટ પોઈન્ટ અને એટલું મસ્ત હોય કે તમે એકદમ તમારું શબ્દ જ નથી. એના માટે એવું કહી શકીએ આપડણે કે ત્યારે આપણે લગભગ પ્લાન કરીએ કે જાણે કઈ બે દિવસનો અ ઉપલાન કરવાનો પ પર્વત ઉપરને. ચાલતા છે એક જવાન ઉપર ત્યાં આગળ મસ્ત સારી એવી જગ્યા ગોતીને ટે તૈયાર કરવાનું. ત્યાર વગર ટેન્ટ બાંધવાનું પછી મેગી બનાવીને જ ખાવાની એટલે એકદમ એવું અલગ જ ફીલ થાય આપણને. અને આસપાસ જે હરિયાળી ઠંડી હવા જે આવત હોયને ત્યાં આગળ એવો પક્ષીઓ નો અવાજ આવતો એકદમ વાતાવરણ એવું મનમોહક બની જાય એમ. ત્યાં પણ ખુબ જ મા મજા આવે રાત્રે કેમ ફાયર પગડાવવાનો આવે. પછી બેઠા બેઠા કોઈ ચાર પાંચ મિત્રો મળસ્તો વાતો કરીએ આખ રાત જાગતા જઈએ કે. ભલે સૂઈએ તો નહીં કારણ કે. ત્યાં આગળ એટલી બધી જેવું કરરું થતું હોય ને. એટલી મજા આવતી હોય કે આપણને ઊંઘ જ ના આવે ઊંઘ જ ઉઠી જાય અને આસપાસ આપે બે. સવારે મસ્ત ગીતો ગાાઈએ ર હએ વાતો કરીએ. આવો અને ખાવાનો પણ આનંદ માની એટલે એકદમ. જે આવું છે આકાશ ના સંખી જીતા તારા હોય. એ જોઈએ તેનાથી આપણું મનને એકદમ શાંતિને. ઘણું બધું એવું મળતું હોય છે. હું તો કહ તમારે પણ આવો પ્રવાસ કરવો જોઈએ તમે જવાનું હોય તો મને જાણ. કરર જો એમ.
હ મને પણ પહાડ ઉપ કે જે હિલ સ્ટેશન હોય ત્યાં જવાની મને ખૂબ જ મજા આવે. મને પણ જે પહાડ ઉપર રહેવાનો જે અનુભવ ખુબ જ. સુંદર અને યાદગાર હોય છે. જે પહાડોનું જે આસપાસનું જે શાંતિ જે. કુદરતી વાતાવરણ જે મનને જે આનંદ આપે ને એનો જેટલો આનંદ તમને ક્યાંય ના મળે. તમે જે સવારે ઠંડી હવા આવતી હોય પક્ષીઓનો જે મધુર અવાજ આવતો હોય. ને જે સર દર સૂર્યોદય જોવા મળે ને તે ખૂબ જ અદભુત. દ્રશ્ય કહેવાય તમારા માટે દરેક વ્યક્તિ. અલગ ફીલ કરતો હોય તે સમય જે હું જાઉં. પહાડો લીલા વૃક્ષો પછી જે શહેરમાં કોકાડ અને. પ્રદૂષણથી દૂર પહાડ જે નથી તે સાથે પ્રદુષણ. દૂર પહાડો આવેલા હોય પહાડમાં તો પ્રદુષણ હોતું જ નથી. મોટા ભાગે કારણ કે ત્યાં એવા વૃક્ષો આવેલા હોય. પ્રદુષણ થાય નહીં અને પરત્યા. ત્યાં તમને જીવનમાં શાંતિપૂર્વક જે એક શાંતિપૂર્વક. જીવન લાગે તમને તમે જાઓ તો જોકે એમાં જે ઠંડી જે. પછી જે મુશ્કેલ રસ્તા હોય. પછી તે પસેી જે જરૂરી વસ્તુઓ. અછ તો હોય કેટલીક મુશ્કેલીઓ પણ પડતી હોય છે પણ મારા મત. તો એવું જ છે કે જે મુશ્કેલીઓ પડે એને જ પ્રવાસ કરવાની મજા આવે. કારણ કે સુવિધા તો આપણે કરાઈ રહીએ છીએ. પણ મજા નથી આવતી એટલે મારું એવું કેવું છે કે. જો મુશ્કેલી હોય તો જ આપને પ્રવાસ એડવેન્ચર કરવાની મજા આવે. એટલે જે પહાડ તેમ છતાં પણ પહાડ. પર રહેવાનો હોય જેટલો અનુભવ અને કુદરતી નજીક. લઈ જાયન એટલું તો તમને ક્યાય નઈ ચે નઈ જવા મળે કારણ કે જીવન પર યાદગાર રહેને એવો એક પ્રવાસ બની જતો હોય છે જે પહાડો. ઉપ જે હિલ સ્ટેશનો છે જે માઉન્ટ આબુ જેવા ગિરનાર જેવા. અલગ અલગ જે પહાડ ઉપર જે. ચે નાઈટ કેમ્પિંગ કરવાની મને તો ખુબ જ મજા આવે અને એક યાદગાર અને એક ખૂબ જ યાદગાર પળ બની જતો હશે. તમારે શું કેવું?
હમ, હમ, હા, હા એ વાત સાચી તમારી. આપડે જો અત્યારે તો જે શહેરમાં રેતા હોય એમનું જીવન અતાર મને ખબર છે ક ભાગદોડવાળું જીવન હોય અને ત્યાર પણ એટલું બધું પ્રદૂષણને ગરમી હોય કે તમને રહેવું ગમે જ નઈ પરંતુ પોતાને એક રહેવું પણ પડે છે કારણ કે, મજબૂરી છે એમ. એટલે અ પોતાના મનને શાંતિ માટે આવી એવી જગ્યાએ જતુ રેવુ જવું પડે એમ. ઘણી વખત કારણ કે, એવા આપડે પ્રદુષણ વાળા વિસ્તારમાં રઈએ તો પોતાને પણ ઘણું બધું નુકશાન થતું હોય છે. એટલે આવા પ્રદુષણસીજી આપડે દૂર ને રઈએે ને પછી ત્યાં આપડે ઉજવીશું તે અગાથી એટલું મસ્ત આમ સ્પષ્ટ દેખાતું હોયન. ત્યારો કેમ ફાયરને, સંગીતની જે મિત્રો સાથે વિતાય જે ક્ષણો હોય એ ક્યારેય ભૂલાતી જ નથી એમ, કારણ કે પહી આપડને મજા આવે કે તેને શબ્દોમાં વર્ણન કરવું જ ઘણું બધું મુશ્કેલ છે. ને રાત્રિમાં એવું શાંત એકદમ વાતાવરણ હોય ન પવન ને બધું રવ જેવો અવાજ હોયન, ઝીઝુરાના જેવા અવાજ આવતા હોય એટલે આપડને એકદમ કુદરતનો અલગ જ નેસાસ થાતો હોય ન એકદમ સારો એવો આનંદ મળતો હોય છે. શરૂઆતમાં જો આપડે રાત્રિ પડે ત્યારે અંતરમાં થોડોક ડર લાગે છે પરંતુ થોડા સમય બાદ એ ડર પણ રોમાંચકમાં અ બદલઈ જતો હોય છે. હમ્મ, એ પણ ડર રોમાંચકમાં બદલઈ જતો હોય છે. ટેન્ટમાં જે સુવાનો જે અનુભવ મળે એકદમ રસપ્રદ જ હોય છે, કારણ કે અને હા, હા અને સવારમાં પણ સૂર્યોદય અને પક્ષીઓની જે કલરવ અવાજ
પાણી વાય જે
એકદમ મજા જ અદભુત હોય છે, ઘણા કેમ્પિંગ સ્થલે પણ કેમ્પ ફાયર ટ્રેકિંગ કે સ્ટાર ગેઝિંગ અને અન્ય પ્રવૃત્તિ પણ થતી હોય છે. આવી રાત્રિમાં પ્રવાસ કરવો આપણને મનને કઈક શાંતિ મળે. અને હું તો કઉ કે આપડે પણ ખબર લ પર એક વખત હમણા અંબાજી અરે સુંધાજી ગયા હતા, ત્યાં આગળ પણ અવડે પર્વત ઉપર ચડ્યા તા. તે મારું કેવું કે તમે ત્યથી આગળ તમે નતા આવ્યા, નઈતર આપડે થોડાક હજુ આગળ પણ જવાનો પ્લાન હતો. કારણ કે ત્યાંથી એક વ્યુ સારું આવતું તું, કારણ કે જે પર્વત હતોન તે એકદમ સારો હતો એમ, એ તો પછતાવાના છો તમે હવે.
મને અફસોસ છે કે મુ નતો જ્યો મને ખુબ દુઃખ શે, મને દિલથી દુઃખ થાય શે. કારણ કે પહાડ પરનું જીવન જે ચેહરોના જીવન કરતાં ઘણું અલગ હોય ત્યાં વાહનોનો અવાજ, ધુમાડાઓ, ભીડ ઓછી જવાના કાર અને શાંતિનો આપડો અનુભવ થાય નથી જે હા, રાત્રિના સમયમાં જે આકાશ સમકક્ષા અસંખ્ય તારાઓ જોવા મળે તમે જોતા હશો કે આપણે ઘરે હોઈએ. અમુક જગ્યાએ તો આપણને તારા નહી દેખવા મળતા. એનું કારણ છે તમે ખબર આ વાતાવરણ નડે કે જે વાત. તાવરણ એ તો પ્રદુષિત થઈ જાય હે ને. કે આપડન તારા નથી દેખાતા, તમે કદાક જોશો ને કે તમે હવે બીજા ગ્રસ ગ્રહ ઉપર જઈને જોશો, તે કઈ રીતે તમને જોવા મળશે કે જે પર્વ અ તમને બધુ આખું આકાશ જોવા મળશે અલગ-અલગ તારાઓ જોવા મળશે, પણ એ આપડે પૃથ્વીમથી નઈ દેખવા મળતું કાર એ આપણું પૃથ્વી પ્રદૂશિત થઈ ગયું છે અને પૃથ્વી. પ્રદુષિત થાય ને એનું કારણ શું ખબર. આપણાની આપણી જે ઘણા બધા વ્યક્તિઓ છે ને તે બેદર. બણતા જાય હે એના કારણે આપણી સરકાર છે. હું એવું બધા નથી કે આમાં જેમ હું પહાડ નું જીવન ની વાત કરું. તો જે રાત્રિના સમયમાં જે અદ્ભુત આનંદ આવતો હોય છે. જે વાદળો જયારે પહાડોને સ્પર્શતા હોય. ત્યારે જાણે એવું લાગે કે જે આપણે સ્વર્ગમાં ના હોઈએ. એવો અનુભવ થતો હોય છે વરસાદ ના સમય પહાડોનું જે. સુંદરતા અનેક ગણી વધી જતી હોય છે. અને જે સમગ્ર વાતાવરણ હરિયાળું બની જતું હોય છે. જે પહા પર પહાડ પર જે રહેતા હોય. તેમજ મુશ્કેલ પણ હોય છે જીવન જે ઊંચા નીચા. જે ઊંચા નીચા જે હિલ સ્ટેશન હોય પછી તેમના. રહેવાની પણ મજા આવતી હોય છે ઠંડી વધુ હોવાથી. ગરમી જે ગરમીનાં કપડાં પણ જરૂરી હોય છે કારણ કે ઠંડી ના લાગે કે. જગ્યા તો જે બજાર હોસ્પિટલ. અને અન્ય જરૂરી જે સાધનો પણ ઉપલબ્ધ છે તમે ઘણી જગ્યા. પહાડ ઉપર જવાની મજા અલગ જ હોય છે મને તો ખુબ જ મજા આવે છે.
હમ્મ બોલો ને તમારું શું કેવું છે.
હા હા તો આપડે. તે જગ્યાએ પ્લાન પણ બનાવે છે એ જગ્યા પર ફરવા જવાનું એમ. અને પર્વતો નું જીવન તો એકદમ કુદરતની જે સુંદરતા શાંતિ અને સાદગીથી એવું ભરેલું હોય. કે તેવી જે મજા છે એવી બીજે તમને. ક્યાંય નહીં મળે ભલે તમે એવી જગ્યાએ ગમે ત્યાં જતા રહેતા પરંતુ જેવા. ઊંચા પર્વતો લીલાચમ જે જંગલ હોય ત્યાંગા ઝરણા વહેતા હોય નદીઓ વહે. તી હોય અને એવી ધોધને ઠંડી હવા ત્યાં આવતી હોય અને જીવન એક. જીવન એકદમ અનુકૂળ બનાવી દે છે શહેર ના આવે આપ પ્રદૂષણને કહો. થી એકદમ દૂર આપડે જતા. રીએ તો પર્વતીય વિસ્તારમાં એકદમ સ્વચ્છ વાતાવરણને શુદ્ધ હવા મળી રહે. જે સ્વાસ્થ્ય માટે પણ ઘણું બધું સારું કેહવાય એમ લાભદાય રહે. છે સમજ ને હા પર્વતીય વિસ્તારોમાં રહે. ઘણા બધા સામા. ન્ય રીતે મહેનતું અને સરળ કુદરતી પ્રેમી હોય છે. તેઓની જીવનશૈલીમાં એકદમ સાદી જ હોય કે એવું બધું કઈક. આવું જે શહેર જેવું ભાગદોડ વાળું જીવન નથી હોતું એમ. હા આમા ખેતી બાગાયતી ખેતી. કે જે પશુપાલન ને જે સાદા સાદા વ્યવસાય કરતા હોય છે. અને સફરજન નારંગી. ચા અખરોટ અને આવા બધા ફળો પણ પર્વતીય વિસ્તારોમાં ઘણા બધા થતા હોય છે. તેઓ એકબીજાને પણ મદદ કરીને સામૂહિક રીતે. જે પોતાનું જીવન પસંદ કરે છે અને હું તો એવું કહું કે. આપડે એટલા પેલા કિસ્મત વાળા ના કહેવાય. કારણ કે નહીતર આપણો જન્મ કદાચ એવા પર્વત વાળા વિસ્તારોમાં કદાચ થયો હોત. તો કેવું સારું હતું એમ ત્યાં આગળ કેવો મસ્ત જે નજારો હોય એ જોવો છે. આપડે હમણાં પણ સુંંધાજી ગયા ત્યાં પણ આપડે એવું એવ નજારા જોયા. કે આપને હજુ પણ ભૂલી શકીએ એમ નથી એમ તે મજા બીજે ક્યાંય મળે એમ નથી એમ પર્વતોમાં દરેક ઋતુ હોય એનું દરેક સૌંદર્ય પણ અલગ અલગ જ હોય છે શલામાં ઠાંડ ઉનાળમાં ઉનાળમાંઠં ઠંડુને એકદમ સુખદ વાતાવરણ એું હોય તે જગ્યાએ. આપડ જવાનું કરવું પડે એ શિયાળા મહમ વર. આખા વર્ષ વિસ્તારમાં સ ચંદરાકી દે એવું. સારું એવું વાતાવરણ હોય છે. સૂર્ય્યોદયને સૂર્યાસ્તને મરમખ દર્શું. રાજ ધારવથી ભરેલું આકાશ.